હલો, હા મિત્ર હા મિત્ર તો.. કેવું છે જીવનમાં?.
હા, મિત્રો જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરતા છે મિત્રો. તો મિત્રો આ સુખ દુઃખ ની વાતો કરતા મને એવું પણ છે કે મિત્રો.. તમારા જીવનમાં પણ ઘણાધા એવા સુખ ને દુઃખ ઉતાર ચઢાવ આવ્યો હશે ને. !
હા મિત્ર. પણ મિત્ર આ વરસાદના વાતાવરણમાં.. એના વિશે મારે મિત્ર તને ની એક વિષય પર મિત્ર તને. મારે આજે ખાસ જણાવવાનું છે જેનું.. હું તને કહીશ કે. જેથી તો. મને સાંભળ શકે છે મિત્ર.
હા મિત્રો ચોક્કસ કારણ કે મિત્રો આટલા.. બે, ત્રણ અઠવાડિયા પછી મને કોલ કર્યો. એટલા દિવસ મિત્રો ક્યાં હતો તમે.
હા, મિત્ર આ આજે એક સમસ્યા વિશે અને.. વાત કરીશ અને એક.. કે પાણી દ્વારા વિનાશ થાય છે મિત્ર. પાણી અ.. આપણે એમ ગણવામાં આવીયું તો પાણી જીવનનો આધાર છે અને.. પૃથ્વીમાં આપણે વિચાર કરીએ તો તમામ.. જીવ એટલે પાણીથી લઈને, પ્રાણી થી લઈને, મનુષ્ય જીવ સુધી. તમામંતકા નંદ. નાના-મોટા જીવ બધા પાણી પર આધાર રાખે છે. પાણી વગર આપણે જો ખાવા વગર મિત્ર જીવન શક્ય છે. પણ પાણી વગર જીવન શક્ય નથી અને કહેવાય છે ને, જળ જ જીવન છે, પરંતુ કોઈ વખત એવું પણ બને છે કે. પાણી અ વિનાશ નું કારણ બની જાય છે. જયારે વરસાદ આવે છે, હાલના સમયમાં આપણે એક વિચાર કરીએ. જયારે વરસાદ નું પાણી. ખૂબ આવે છે, ત્યારે વધુ વરસાદ પડવાના કારણે નદીઓ માં પૂર આવે છે. કેટલાક ડેમો તૂટી જાય છે, કેટલાક શહેર પાણીમાં વરસાદો ભરાઈ જાય છે, અને તોફાન દરિયામાં તોફાન એવું થાય છે, મિત્રો. અને ખુબ જ જાનમાલ ન એટલે કે કોઈ વખત ગાડીઓ તણાઈ જાય છે, કોઈ વખત મનુષ્ય, પ્રાણીઓ તણાઈ જાય છે, એ વરસાદના કારણે અને આપણે કહેવાય કે આ તો કુદરત નો આશીર્વાદ છે, પરંતુ મિત્ર કુદરત નો તો આશીર્વાદ છે. પરંતુ એના કોઈ અને એજ આશીર્વાદ વિનાશ નું કારણ મળને છે. અને એવી રીતે આપણે જોઈએ તો, એક મિત્ર આટલું બધું વિનાશ થાય છે, પણ છતાં પણ આપણે મિત્ર પાણીનો મોલ તો જાણવાનું ખુબ જ મિત્ર જરૂરી છે. જો આપણે પાણી ન મહત્વ જ ન જાણીશું. તો કેવી રીતે આપણે આગળ વધીશું પાણી. જળ જીવન છે, માનવ જીવન એ અ માનવ માણસ નું જીવન છે. એ પાણી પર આધાર રાખે એ ખેતી હોય. કે અ પશુપાલન હોય. કે પછી ઉદ્યોગો, પર્યાવરણ એટલે આપણી પાચા વૃક્ષો બધું જ હોય. અને એમને આપણે પાણી સચવા સેચવા ના હોય તો એ જો પાણી બધું વીજળી ની પણ આપણને જરૂરિયાત થાય, અને વીજળી પણ આપણી પાસે હોય શકે, પણ આપણી પાસે પાણી ના હોય. તો કેવી રીતે ચાલુ? આપણે રોજિંદા જીવનમાં જયારે પાણીનો વિચાર કરીએ. ત્યારે એ ખૂબ જ મહત્વનું છે, પરંતુ મિત્ર આપણે મેનો વિષય તો એ છે કે પાણી દ્વારા વિનાશ તો પાણી દ્વારા કોઈ વખત વધુમાં વધુ વરસાદ પડે છે, અને જેના કારણે વાવાઝોડું થાય છે. અને પૂર આવે છે, જેવી અને કેટલીક કુદરતી પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે છે મિત્રો, અને એ એવી રીતે આપણે વિચાર કરીએ તો. વધારે પાણીઓ આવા એટલે વધારે કારણે. રસ્તાઓ ઘરો. અને પુલો શાળા વગેરે ન ભારે નુકસાન થાય છે મિત્રો. અને કેટલાક વ્યક્તિઓને બિચારાઓને ઘર અને. બેસહાર રહેવો પડે છે, જેઓના ઘરમાં પાણી ભરાઈ જાય છે, જેવો ઘણા દુખી હોય છે મિત્ર અને એવી રીતે હું તને વાત કરું તો આપણે વરસાદનો અતિ ભારે વરસાદ. પડવાને કારણે કેટલીક સ્કુલો, શાળાઓ વધુ ને વધુ પ્રમાણમાં બંધ થઈ જાય છે. અને કેટલાક વ્યક્તિઓ અને કેટલાક બાળકોને ખુબ જ તકલીફ પડે છે મિત્રો હું તને કેવું છું કે પૂરની પરિસ્થિત સ્થિતિમાં અ કેટલાક વધારે વરસાદ હોવાના કારણે ભારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે, કેટલાક અ પ્રાણીઓ મુત્યુ પામે છે. પાક નાશ પાક, પાક નાશ થઈ જાય છે અને પીવાનું પાણી પણ આપણને વ્યવસ્થિત મળતું નથી જેના કારણે આપણે અનેક રોગોનો ભોગ બનતા હોય અને વરસાદ વધારે વરસાદ આવવાના કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓમાં મોટા મોટા ઝાડો તૂટી પડે છે‌. અને વાવાઝોડાના કારણે કેટલાક. વિનાશ થાય છે અને વધુ ને વધુ ઝાડો અને જે આપણે ઝાડો સુરક્ષિત માનીએ છીએ પરંતુ વધારે વરસાદના કારણે એમાં પણ આપણને તકલીફ થઈ જાય છે અને સાથે સાથે આપણે આપણે આ જ જવાબદાર નથી પણ કેટલીક વખતે માણસો પણ આપણે પણ એ એના માટે મિત્રો જવાબદાર બનતા હોય છે તને શું લાગે છે.
હા મિત્ર મને ખુબ જ તમારી વાત સાંભળીને મને ખુબ જ સારું લાગ્યું. અને ઘણું બધું જાણવા પણ મળ્યું. પરંતુ મિત્રો તમારા જે ટોપિક છે એ, મિત્રો ટોપિક ખૂબ જ સરસ છે આ સમયે કારણ કે મિત્ર આપણે વરસાદને ક્યારેય પણ આપણે રોકી ના શકીએ વરસાદ છે, દવાનું છે, ને આપણે આપણા હાથમાં નથી મિત્ર. એ ક્યારેક મનેને આપણે એનો ચોક્કસ સમય હોતો નથી. અને મિત્રો પૂર જેવી ભયાનક સ્થિતિ હોય તો મિત્રો. એવા સમયે પુરને પણ આપણે રોકી ના શકિયે. પૂર મિત્ર એ એવું છે કે જે અચાનક આવતું હોય છે. અને એમાં આપણે ઘણા બધા લોકોની જિંદગી પણ બરબાદ કરી દીધી હોય છે. તો હું તમને જણવા માગુ છું કે, પુર જેવી ભયાનક સ્થિતિ એ આપણા માટે ખૂબ જ અને જે આપણા એના સામે કઈ રીતે આપણે સામનો કરવો. તો મિત્ર એવું છે કે આપણે જયારે પણ ચોમાસું ઋતુ હોય ત્યારે આપણે નદી કિનારે ન રહેેવું જોઈએ.. અને હાલમાં મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે અમારા વિસ્તારમાં એવું બ એવી ઘટના બનેલી હમણાં હાલમાં જ કે એક છોકરો નદીમાં નાવા ગયો હતો પરંતુ. છોકરા એવું હતો કે મિત્ર એ પોતાને કંઈ એ એને ડિપ્રેશનમાં હશે તો એ મિત્ર એ એ છોકરો મિત્ર પાણીમાં પડી ગયો, તો એ છોકરો એવું હતું કે મિત્ર પથ્થર બાંધીને પોતાના સપના એ પાણીમાં પડી ગયુ અને મિત્ર એવું છે કે એ પાંચ દિવસ સુધી નીકળ્યો જ નહીં, વિચાર કરો મિત્ર કે પાંચ દિવસ સુધી કોઈ પાણીમાં અંદર આટલું રહે. ને મિત્રો પાણી પણ એટલું ઊંડું હોય છે કે ખુબ જ ઊંડું હોય છે. તો પાંચ દિવસ સુધી એ છોકરાઓ અંદરથી નીકળ્યો નહી અને મિત્રો મીડિયામાં પોલીસો ડોક્ટરો ઘણા બધા ટીમ હતી તે પરંતુ મિત્ર એ લોકોને એવું હશે કે આ અફવા છે. અને મિત્ર ત્યારબાદ મિત્ર છઠ્ઠા દિવસે બપોરે બાર વાગે મિત્ર એ અંદર થી ઉપર નીકળ્યો ત્યારે બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા કે આટલા સમય સુધી કોઈ અંદર પાણીમાં કેવી રીતે રહી શકે તો તમે મિત્રો વિચાર કરો મિત્રો તમારે શું કેવું છે.
હા મિત્ર એ તો તમારી વાત તો તદ્દન સાચી છે કેમ કે આ વરસાદ ના એ તો એ વ્યક્તિ પોતાના જ જીવનમાં કે કેમક રીતે ડિપ્રેશનમાંથી ઉપર આવવાનું અને પોતાની જિંદગી મિત્ર મહત્વનું હોય છે પરંતુ મિત્ર આટલો બધો અ જે પાણી દ્વારા વરસાદી અ દ્વારા એ પાણીનો જીવ એમ નુકસાન થાય છે એના વિશે એનો એના થી બચવા માટે હું તને મિત્ર કેટલાક ઉપાયો જણાવીશ કે જેથી કરીને તું સારી રીતે જાણી શકે અને જ્યારે તે તું સમજી શકે મિત્ર તો ખાસ કરીને મિત્ર આપણે જયારે અ નદીઓ આવે એના પેલા કે પછી તળાવોમાં કે એના પેલા જે વરસાદનું વાતાવરણ હોય એના પેલા કેટલે ઉનાળાના સમયમાં વ્યવસ્થિત રીતે આપણે સા અને સફાઈ કરવી જોઈએ જેના કારણે આપણને જયારે વરસાદની વાતાવરણમાં જે પાણી ભરાઈ જતા હોય ત્યારે મિત્રો આપણને તકલીફ ના હોઈ શકે અને બીજી રીતે જો વરસાદ નો પાણી વધારે ને વધારે ભરાઈ જતું હોય તો એની જગ્યાએ પણ આપણે નિકાલ કરવા માટે પેલાથી જ આપણે એ વ્યવસ્થા અને અ એ કરવું જોઈએ અને મિત્ર જો એક વાત તો અ આપણે એનો જે વરસાદ લાવવા માટે વરસાદ ને આપણને જે ખુબ જરૂર છે એના માટે અ વૃક્ષા રોપણ તો મિત્ર કરવું જ જોઈએ ખાસ કરીને અ જે પૂર વાળા વિસ્તાર જે પૂર આવે છે ત્યારે કેટલાક ઘરોમાં મિત્ર પાણી ભરાઈ જાય છે. એવા વિસ્તારોમાં સમયસર આપણે પેલાથી ચેતવણી આપવા જોઈએ એ મિત્ર આપણી જવાબદારી છે જેના કારણે કેટલાક વ્યક્તિઓ લોકો ગરીબ લોકોનું એ સારું થાય એમ મિત્ર બચી જતો હોય તો એ બચી જાય, જેના જવાબદાર આપણે પોતે છીએ. વ્યવસ્થા તંત્રે પહેલેથી જાગૃત હોવું જોઈએ, મિત્ર. અને જ્યાં પાણી ભરાઈ જાય એવી જગ્યાએથી માણસોને પહેલેથી જ સુરક્ષિત સ્થળે ખસેડવા જોઈએ. લઈ જઈને બીજી જગ્યાએ, મિત્રો. અને એ લોકોને વ્યવસ્થિત રીતે ત્યાં લઈ જઈને રાખવા જોઈએ. અને એવી રીતે આપણે પાણી અને એવી રીતે આપણે પાણીથી થતા નુકસાનને આપણા જીવનમાં ઘટાડી શકીએ, મિત્ર. પાણી વિનાશનું કારણ પણ બની શકે છે, પરંતુ એ આપણા જીવન માટે આશીર્વાદરૂપ પણ છે. એ આપણે કહી શકીએ, મિત્ર. મિત્રો, આના વિશે મેં તમને જે જણાવ્યું, એ તમારા જીવનમાં... જે કોઈએ આ સાંભળ્યું, એનો હું તમારો આભાર માનું છું.